હલો. હાલો બોલો બોલો દાદુભાઈ. હ
હ
ભાઈ સો ભાઈ નામ બગાડવાડ તમને ખબર છેને જાદુ કેતા
હા હા
કેમ જતો ભાઈ કઈ દુનિયામાં?
બસ જુનાગઢ છી
જુનાગઢ છો શું તમાર તો જુનાગઢ વટ્સપ ચાલુ લાગે
હા વરસાદ સારો છે અત્યારે
હા તો તમારા દાતા ગિરનાર નો પ્લાન હશે ને
હોય જ ને ભાઈ તમે આવો એટલે જઈએ બધા
અમારેર પલાન છેરો
હા.
તો તો આપડે રામભાઈ પણ બગા લઈ લશું.
રાહુલ ભાઈ ને લેતા જવાનું છે.
તું ધ્યાલ બ હ મયુરભાઈ ને સોરી સોરી મયુરભાઈને બેેા લઈ લેેશુ.
હા મયુરભાઈને લેતા જશો
હા આપડે રાહુલભાઈ મયુરભાઈ એન્ડ દાદુભાઈ
હા આપડો મિતભાઈ રહી ગયા.
હા મિતભાઈ તો ટ્રેક્ટર હાક વ્યસ્ છે ને અત્યારે હા મ. બે અહિયાં વાવણી થઈ ગઈશ હમ મીિત ભાઈ ને શનિવાર ના લાગે ને આપડે જોબ વાળા પણ માણસું નને જેમ હમ. શું તમારા શું કે તમારા રૂમ માલિક શું કે હરેશભાઈ બસ નારેશ ભાઈ એ તો તમને તો રૂમ સટિંગ કરાવતા હશે ને બાકી તો હા વિશા તો છે કે જુનાગઢ ફરવા આવવાનો.
હા તો આવો અત્યારે કોલ કરજો તમે પાછા આવતા નથી કે આપ
ના ના. હા, આવવાનું પ્લાન છે જ પાકો છે. હા, હા. હા, એટલે ભવનાથ ગિરનાર દાતાર એવો પ્લાન તો છે.
હા, જૂની સીડીએ છે ને જવાનું જટા શંકર ને.
રાહુલજી. આપડે તરા તરાવ બાજુ પણ હતું ને આપડે.
હા, તળાવ નું સતી આપડું બધું.
હા, તમારે અ્યાં એવું વાત મળી અત્યારે આવશે. તો તમે એમ ક્યારે ફ્રી થશે તમે.
હું તો અહ રવિવારે હોય ફ્રી છું.
હા તો આ શનિ રવિ નો પ્લાન બનાવીને એવ શેડ્યુલ ગોઠવીને આવું.
હા, એવું હોય તો બધાને આપડે ગ્રુપ માં મેસેજ કરી દઉ એટલે બધા જાઉ.
હમ્મ એમ તે કરશું આપડે.
હા, એટલે આપડે વાંધો ન આવે.
હા, વાંધો નો આવે.
એટલે આપડે બધા ફ્રેન્ડ હોય તો વધારે મજા આવે ને.
હા, ફરવાની મજા ના આવે ફરવાની મજા ક્યારે આવે કે જયારે ફ બધા ભેગ હોયને ત્યારે.
હા, ને અત્યારે ચોમાસાનું મોસમ એટલે ચોમાસું વરસાદ ચાલુ હોય તો વધારે મજા આવે. દા તાર ગિરનાર ગયા હોય તો.
લાર ગીર જ તો આપડે આમ થાય કે ન ભાઈ હોય. એકા તો પલળતા પલળતા ભીગતા ભીગતા જાય તો મજા આવે.
હા એજ ને ઠંડુ ઠંડુ લાગે છે ને વાતાવરણ હારું હોય ને.
હા. બાકી કેક ચાલે જોબ?
તે જોબ સારી ચાલે.
સારી ચાલે.
હા અત્યારે હોસ્પિટલ જાયને હોસ્પિટલની પાછા રૂમે.
હા, શું પગાર શું આપે ઓછું આપતા ખેર સ્ટાર્ટિંગમાં તો?
હા, હજુ તો સ્ટાર્ટિંગ છે એટલે પગાર એટલું બધું નો આપે.
તો એ તો એ શીખ અત્યારે માંગે છીએ ને. આપડે પણ શીખાવ શે વધારે માંગ ના કરી શકીએ ને.
હા, એ જ ને આપડે અત્યારે વત શીખવય એટલે કઈ ક ન પગાર ઓછો આપતા હોય તો.
હા.
એજ ને એના કારણે આપણે બસ શીખવાનું રહ અત્યારે તો એક્સપિરિયન્સ લેવાનું હોય એક્સપિરિયન્સ આવી જાય. થઈ જાય.
હા, તો એ સારું ને પછી આગળઉઠી થઈ જાય.
હા એજ ને. અત્યારે તો આપડે નોર્મલી એ થોડોક રેન્જ ઓછી હોય એટલે પગારમાં
હા એમ જ ને અત્યાર તોછી ખાવું હોય એલે ઓસો પગાર ને આપડે વધુ ઘર પ્રસિદ્ધ. સંભાળવું પડે.
હા પછી આપડે પગાર ધીમે ધીમે વધતો જાય એટલે હાલને.
આપડે સકરબાગ માં જવા જેવું છે અત્યારે તો.
સકલ વાબા
હા તેની વધારે પ્રમાણમાં પક્ષી ને આવ્યા છે ને
હા નવા પક્ષક્ષ. હા ને સીઝન છે બર્ડંગને એટલે ફર્ટિલાઈઝ થાય ને પાછ બધા પક્ષી.
હા વધારે ઉું છે સા.
હા ઉચ્ચેર વરખાશે સીઝન પ્રમાણે વાતાવરણ અનુકૂળ થઈ જાય ને
હા એજ ને. અને મજા આવે બાયને રવાની પછી.
હા અહયા મજા આવે ઠંડક પોર ને ટાઢું લાગે એટલે વાંધો ના આવે.
હા એજ ને. વધા પ્રમાણમાં પક્ષીને પ્રાણીને રાખવામાં આવ્યા.
હમ બરોબર છે શું કે તમારા ધ્રુવ તમારો છોકરો શું કરે.
બહ બધ શાંતિ.
હમ મિતભાઈ ને કશું આપડે કે થોડોક બે સમય. બે ત્રણ દિવસ ટ્રેક્ટર મૂકીને આવે તો ફરવા.
ના આપડ એવું હશે તો વાવણી પૂરી થઈ જાય.
ના એ એવું છે આપડે પેલા પ આપડે જઈ આવશું પછી પાછ એ લોકો સાથે થશું. એ.
હા એ પણ થાય આપડે પેલા આપડું બધા જઈશું પછી મીતભાઈ લઈ ગયા.
એ ચોમાસું તો હવે ચાર મહિના રહેવાનું જ છે એટલે હ વાંધો નથી.
હા એવું જ છે ને ચારક મહિના જેવું છે એટલે વાંધો ના આવે ને. વાવણી વાવણી તો દસ દિવસમાં તો પૂરી થઈ જાય ને દસ દિવસ. બ ભાઈ નવરા થઈ જાય.
પંદર દિવસ વધ પછી પૂરું.
હા. પછી તો જયારે એ પાક બને ને નિંદામણો થાય ત્યારે.
ત્રણ ત્રણ મહિના જેવું થઈ જાય એટું પાક ને બધું થાય તો ત્રણ મહિના પછી જોવાનું હોય.
બીચ મેં દૂસરો કે ધમની આ રહી હૈ. બીચ મેં કિસી ઓર કી અવાજ આ રહી હૈ. સહી અવાજ નહીં આ રહી હે. બસ. ફ્રેન્ડ હતો હતો કે વીક અઠવાડિયયોિને હશે અત્યારે. બાકી તો જોબ ચાલુ છે અમારે આપડે ગાંધીનગર. હા તો એને ઘરે પ્રસંગ હતો ને તો કે. બ બંધને કરસ હત. તો આવો ધબલભાઈ કરની છે.
એવું છે તોોલ બેન કે.
હ. હમ તો એ આવો તો વાંધો નહી લગ્ન પ્રસંગ નો સમય છે તો બધા દિવસ. પાંચ સાત દિવસ ન્યાજ ર વન વીક.
હા એવું છે તો રખડવા જેવી જગ્યા કઈ છે નઈ ને ફરવા જેવી?
ના એવું પોરબંદર સોપવાટી છે, એવું છે બ એવું કઈ નથી. હ આપડે હા એ મને તો કઈ ન ખબર ધવલ ભાઈ કામ માંથી નવરાત્ર પછી જશું. હા અત્યારે તો હું પણ કામમાં મદદ કરવા લાગુ છું.
હા તમને ટાઈમ મળે તો એવું હોય તો અ્યાં જઈ આવજો નને એકવાર મજા આવી.
હા એમ જ ટાઈમ મળે તો વાંધો ના આવે. તો એવું છે લગ્ન પછી બે દિવસ ન સમય હશે તો
હા ત્યા જંગલ જેવું છે ભાઈ પ્રાણી બધા ખુલ્લા છેને એવી રીતે ના ગીર ની વારી હશે એ ટૂંકમાં.
એવું છે.
હા પછી જટાશંકર ની વારનીં ઝરણા છે બધી
હા તો તો સારું કેવાય તો હવે પ્લાન તો બનાવ છો બીજું તો શું.
હા અને અત્યારે ચોમાસું હાલે લીલું છમ હશે.
હા આ સિઝન એક એવી છે ને કે આ લીલી વાતાવરણ અનુકૂળ ગમે જાય શકે
હા અત્યાર જવા જેવું હોય અત્યારે પછી ન પ ગીરના પછી ગીર ને એ બાજુ બા કે છે તો અત્યારે રખડવા ફરવાની
હા ફરવાની મજા આવે.
હા અત્યારે આપડે સારી રીતના જોઈ શકે
હા એમજ ને ક્યાં કે આપણે ગામડામાં હોય ગામડામાં લીલું છમ વાતાવરણ થઈ જાય અત્યારે આ સિઝનમાં
હા એ ગામમાં પછી સારું શુંય અત્યારે સીઝન ચાર મહિના સિઝન જ એવી છે.
હા ચાર મહિનાની સિઝન અત્યારે ગામડામાં જ મજા આવે સિટી કરતા ગામડામાં વધારે
હા સીટ સિટીમાં ના ગામડા સિટી એવી સિટી માં મ જ્યાં હરિયાળી વધારે હો છે જેમ કે જુનાગઢ સ આપડ એ રીતે.
હા એ મોટી સીટીટી ન હોવી જોઈએ
હા બાકી આપ ગાંધીનગર જવું હોય તો તહં મજા આવે ના આવે ને વરસાદ ની.
અત્યારે જુનાગઢ ની ઓલી આપડે ખબર હોય તો એ એગ્રીકલ્ચર ની છે.
એગ્રિકલ્ચરની.
અ સ્કૂલ તો કોલેજ છે કંઈક ખાસ ખબર નથી ત્યા અત્યારે ત્યા વધારે જાળવું હોય ને અત્યારે મજા જોવા જોઈએ.
હા અહીંયા સ્કૂલ હોય.
હા ન્યા ન્યા વધારે પ્રમાણમાં હોય ઝાડવાનું એ બધું લીલું હારું લાગે.
હમ હમ.
ન એટલે ને ન્યાક એક વાર જવાનું જોવું જશે પણ ન્યાયક આપડા સગા કે સંબંધી એવી રીતના હોય તો જવા દે એવું છે
હા
એગ્રીિકલ્ચરમાંથી સ્ટડી કરતો એય જઈ શકો
હા તો હાલો છે અમારે થ બ જમવામી જમી આવીએ
હા તો કઈ નંધ તમે આવો અત્યારે કોલ કરીજો ને પાછું
પાખો પાકોું જુનાગઢ સાઈડ આવશો એ તમને કોલ કરશું
ઓકે ઓકે
એ હાલ